નમસ્કાર મિત્ર
હા નમસ્ નમસ્કાર મિત્ર
હા મિત્ર અભ્યાસ કેવી ચાલી રહ્યો છે
સારો છે મિત્ર તમારો કેવો ચાલી રહ્યો છે
હા મિત્ર બરાબર ચાલી રહ્યો છે અભ્યાસ અભ્યાસ માં બરાબર આવડતું છે ને મિત્ર
હા મિત્ર
હા તો મિત્ર આપડે એવું જ ધ્યાન રાખવું જોઈએ
હા એ તો છે મિત્ર કેમકે અભ્યાસ પણ આપણા જીવનમાં ખુબ જ ઉપયોગી છે જેનાથી આપણી કારકર્દી એવી બની શકે છે
હા તો મીત્ર આપ આપ આજે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મિત્ર ટોપિક નું નામ છે મિત્ર એ ખૂબ જ મહત્વનો પિક છે કે પૂર અને જે પણ આવે એનાથી કેવી રીતે બચવું અને એના માટે કે આપણે કયા કયા એવા મહત્વના પગલા લેવા જોઈએ અને એ તો છે જ પરંતુ આપણું મેન ટોપિક છે મિત્ર કે જે આજ ના ઓધોગી વિકાસ વિશે છે તો એનાથી આપણે કઈ રીતે આપણે કઈ પણ થાય પૂર જેવી ભયાનક સ્થિતિ આવે તો એનાથી આપણે કઈ રીતે બચવું એના વિશે છે તો આપણે મિત્ર હવે જોઈએ છીકે હવે ઘણા બધા રાજ્યમાં ઘણો બધો એવો ભયંકર વરસાદ આવતો હોય છે તો એનાથી બચવા માટે તે હવે ભારત સરકારે ઘણા બધા એવા ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે જે કારખાનામાં ઘણી બધી એવી કીટો બને છે જેના જેનાથી વરસાદમાં આપણે બચાવી શકીએ છીએ લોકોને તો એના વિશે શું તમારી
હા મિત્ર તમે કીધું કે સરકારે ઘણી બધી વીકતો બનાયેલી જ છે પણ એ સરકારે ઘણી બધી ટીમો પણ બનાવેલી છે જે જયારે પૂર પૂર જે સ્થિતિઓ સર્જાય તે વિસ્તારમાં જયારે લોકો અટવાયને એવ જાય કે એ લોકોને ખાવામાં ન મળતું હોય એ લોકો તે જગ્યાએ ફસી ગેલા હોય તો સરકાર દ્વારા એ જે ટીમ બનાવેલી હોય એના દ્વારા એ લોકોને
સારી રીતે ખાવાનું કેવું પહોંચાડવામાં આવતું હોય છે
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે પરંતુ મિત્ર આપણે જોવા જઇ કે હવે એટલો બધો વરસાદ આવતો હોય છે કે ઘણી જગ્યાએ આખું પેલું પાણી ભરાઈ જતું હોય છે તો મિત્રો એ આખલું પાણી ભરાઈ જાય છે મિત્રો તો એ નિકાલવા કે કોઈ રસ્તો ન હોય અમુક અમુક એવી જગ્યા જે સમતલ જગ્યા હોય મિત્રો ત્યાં પાણી નીકળવા માટે થોડું ઓછી જગ્યા હોય છે જેના લીધે ત્યાંના જે બિલ્ડિંગ ઓ હોલ અને પાણી ઘુસી જતુ હોય છે. અને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આપ પહાડો વિસ્તાર છે, ગામડા વિસ્તાર છે, જંગલી વિસ્તાર છે. એમાં એવું થતું નથી કારણ કે મિત્ર જે વરસાદનું પાણી હોય છે એ સીધું ઉતરી જતું હોય છે જેના લીધે ત્યાં પૂર જેવી ભયાનક પણ ના આવે અને એ જે ઔદ્યોગિક એટલે કે જે કારખાનામાં જે કીટને બનાવતી હોય છે અને એ એક કીટ આવા ગામડા વિસ્તારમાં જરૂર પણ ના હોય કારણ કે ગામડું એવું છે જ્યાં બધા લોકોને તરતા આવડતો હોય છે તો તમે પણ મિત્રો એ થોડું જણાવજો
હા મિત્રો તમે કીધું કેમ ગામડા વિસ્તારમાં બધાને તરતા આવળતુ હોય છે ને ઢાળ જેવી જગ્યાઓ રહેેતી હોવાના કારણે પાણી પણ સરળતાથી જમીનમાં પહોચી જોતું હોય કે ઝરણાઓ કે નદીઓ દ્વારા સરળતા કે એમ નીકળી જતો હોય છે ને લોકોને આટલું બધું નુકસાન પણ ન થતું હોય છે જે પુર જે સ્થિતિઓ બોવજ ઓછી સર્જાતી હોય છે. તે રીતના આપણે શહેર વિસ્તારમાં લઈએ તો શહેર વિસ્તારમાં મોટે ભાગે રસ્તાઓ કે મકાનો કોંક્ર્રીટ ના નીચે સમતલ જગ્યાએ પણ કોન્ક્રીટ કે બ્લોક લગાવેલા હોય છે જેથી પાણી સરળતાથી જમીન ની અંદર જતું નથીને જેટલો વરસાદ પડતો હોય છે તેવો રસ્તા પર જ વહેતો હોય છે કારણ કે બીજા દેશની સાપેક્ષમાં આપણા દેશમાં સરકારે એમ સર જે રસ્તાઓ બનાવવામાં આવતા હોય છે એના પાછી પૈેસા તો ખૂબ લ આપેલા હોય છે પણ જે બનાવા વાળા હોય છે એ લોકો એટલા બધા એમાંથી હમ પૂરેપૂરો એનો ઉપયોગ કરતા નથી કારણ કે એ લોકો પોતાની જેબજ ભરવામાં એવું ખાઈ જેતા હોય છે જેથી એ લોકો સારી રીતે રસ્તાઓ પણ ના બનાવતા હોય છે જયારે બીજા દેશમાં આપણે જોઈએ તો એ લોકો એ અંદરથી જ લ એના હારું જે વધારાનું પાણી રહેતું હોય છે વષૉને રસ્તાની બાજુ માં જેવી ગટર લાઈન જેવી બનાય હોય છે જેથી વરસાદ ભલે ગમે તેટલો પડતો હોય પણ એ સરળતાથી જે લાઈન બનાવેલી હોય છે. રસ્તાની બાજુમાં એમાંથી સરળતાથી. પસાર થઈ જતું હોય છે જયારે આપણા દેશમાં આપણે જોઈએ તો મોટે ભાગે થશ. જ્યા હોતીપુર જે સ્થિતિઓ. શહેરમાં વધારે એવી બનતી હોય છે જેથી લોકોને ખુબ જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ફરવા જવા કે કઈ પણ કામ માટે જવા મુશ્કેલી થતી હોય છે ને તે રીતના આપણે જોઈએ કે જે ચોમાસા જે સ્થિતિમાં આપણે ગટર કઈ જગ્યા છે એ પણ નથી આપણને ખબર પડતી કે કેમ કે ખુબ જ પાણી જ એટલું બધું હોય છે કે મેરેથી કઈ જવાહાટુ કઈ વધારાની જે પાઈપ કે કોઈ ગટર વ્યવસ્થા જે હોતી જ નથી જે આખો પાણી ઉપર જ ફર્યા કરતો હોય છે ને જેમ જેમ વરસાદ વધતો જાય છે તેમ તેમ પાણી નુ સ્તર પણ વધે જાય છે કે રસ્તાઓ પણ આખા ભરાઈ જતા હોય છે અને રસ્તાઓ પણ એવા સારા ના હોવાથી ખાડાઓ કે હોય એવા હોય છે તો એમાં ગાડી જો પડી જાય છે ઘણા બધા લોકો લોકો એમાં અકસ્માત થી મૃત્યુ પણ પામતા હોય છે અનેને ઘણી બધી ઈજાઓ પણ થતી હોય છે. તો તમે આગળ મિત્રો શું જણાવશો આ.
હા મિત્ર તમારી વાત મને જાણીને ખૂબ જ આનંદ થયો અને એ પણ સમજમ્યું કે. જે પૂર જેવી ભયાનક સ્થિતિ હોય તેવી એવાા સમયે સુખ. કર જો એવ બધ. માહિતી તમે અમને આપી અને ખુબ જ સારું લાગ્યું પરંતુ મિત્રો આ. પણ આપણા ભારત દેશમાં ઘણી જગ્યા એવી પણ છે જ્યા. ભયાનક પૂરા આવતા હોય છે તો એના સામે લડવું કઈ રીતે. બચવું કઈ રીતે તો મિત્રો હવે ભારત સરકાર દ્વારા ઘણી બધી ઘણી. જે ટીમો બહાર પાડીે છે. જે જે બાળ બાળ આવે એટલે જે પૂર હોય. જેના સામે આપણે બચી શકીએ એવી ઘણી બધી. જે આપણે ચોમાસા દરમિયાન અલર્ટ હોય છે. એ મિત્રો આપણે જેવ હવાન. જે હવામાન વિભાગ છે લોકો પણ એ જાણ કરાતા હોય છે કે કયા સમયે કઈ જગ્યાએ વધારે વરસાદ આવવાનું છે એ બધું ન. તો હોય છે જેના લીધે આપણે મિત્રો યોગ્ય પગલા. આપણે મિત્રો જોઈએ કે જે તને પણ તમને પણ ખબર હશે કે જે આપણા ગુજરાતમાં જે-' ફેમસ એવું જે હવામાન વિભાગનું આપણેમ છે એનું નામ તો નહીં લઈએ પણ મિત્રો એ તમને ખબર જ છે તો. ખેડૂતો માટે ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે કારણ કે મિત્રો. જયારે પણ વરસાદ અથવા તો જે માવઠું પડન હોય છે. છે આ દરમિયાન અથવા તો કોઈ પણ. તો એ પહેલા તો જણાવી દેતા હોય છે કે હા આ સમયગાળાથી આ સમયગાળા દરમિયાન. વરસાદ આવવાની ભારે શક્યતા છે તો એવા સમયે મિત્રો આપણે પેલાથી ખબર હોય છે કે હા આપણે આ સમયે યોગ્ય રીતે આપણે રહેેવું જોઈએ અને આપણું ધ્યાન આપણું જે ખેતી ન પાક છે એ કઈ રીતે બચાવવું જોઈએ એના માટે આપણે પેલાથી પૂર્વ તૈયારી કરે છે, તો મિત્રો ખુબ જ મહત્વની બાબત છે. પરંતુ મિત્ર-' તમારા ગામમાં કે તમારા કઈ વિસ્તારમાં એવું કોઈ ઘટના બની હતી કે તે
હા મિત્ર તમે કીધું કે એમ અમારો એવી જ જગ્યા વિસ્તાર આવેલો છે કે ત્યાં જે ડુંગરાની જે મોટે ભાગેની ડુંગળ જે વસ્તુ વસ્તી છે પણ તેમાં મોટેભાગે જે સમતલ જગ્યા છે તેવા વિસ્તારમાં અમારા ગામમાં વધારે કરી વસ્તીુ છે. એટલે જયારે કોઈ પણ તો ચોમાસા દરમિયાન પૂર આવવાની સ્થિતિ છે. એવી કઈ જાણકારી જો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે તો પહેલાથી લોકો તૈયારી રાખે. બધા ઉંછા ઉંચાઈ વાળા વિસ્તાર પર જતા રહેતા હોય છે ને એ લોકો ન માન સમાન પણ સારી રીતે સાચવીને મૂકી દેતા હોય છે, જેથી પુરા આવે તો એ પણ સારી રીતે સચવાઈ રહવાય ને કોઈ લોકો ની જાણ પણ ના જાય પાલતુ પ્રાણીઓ પણ એમ સારી રીતે બચી શકે. તે રીતના સમમે કીધું છે. હવામાન એ આપણના એ ખેડૂતોના માટે ખુબ જ ઉપયોગી કારણ કે એના દ્વારા એ લોકો સરળતાથી આગળ ચેતવણી આ આપ આવે જેથી એ લોકો સરતાથી પગલા લઈ શકે. કે કઈ પણ ખેતરમાં અનાજ નું ધાન એવું બિયારણ નાખીને એ લોકો ઉગાળ કે કારણ કે જો
આપણને ખબર ખબર ના હોય તો આપણે આમ જ તો વાલી દે દણા તો હવે થોડાક દિવસ આવેને પછી વરસાદ ના આવે તો ખેડૂતોને એનું પણ ખુબ જ નુકસાન થતુ હોય છે. કારણ કે જે બિયારણ લેવામાં આવે એ ખૂબ જ મોંઘું પણ આવતું હોય છે જેથી જે ખેડૂત હોય છે અને ખૂબ જ નુ નુકસાન થઈ જતું હોય છે. જેના કારણે પાણી પણ સારી રીતે ના આવતું હોય તો એનાથી ખેડૂતને ખુબ જ લોસ પણ થતો હોય છે અને બિયારણનો પણ કઈ એને એમાંથી કઈ પાક મળતો નથી કારણ કે બિયારણ જે નાખેલ હોય. એ થોડાક દિવસ પાણી ના આવે એ પણ આમાં જ ગતો રહેે છે, ને એનો પાક પણ એમ સારી રીતે ન લ જયારે હવામાન વિભાગ દ્વારા બધી માહિતી આપવામાં આવે ને, એ બધી ખેડૂત સુધારા એની જાણ. થયા કરતી હોય તો, એ સારી રીતે પગલા લઈ શકતો હોય છે. કે તમે મિત્ર, આના વિશે આગળ શું જણાવ્યું?
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે. અને મિત્રો તમે જે મને આ કિમતી સમય આપ્યો-' સોના કરતા કિંમતી એના બદલ ખુબ ખુબ આભાર મિત્રો કારણ કે મિત્ર હવે આપણે જોવા જઈએ તો કોઈના પર પર ટાઈમ ના હોય પરંતુ મિત્રો તમે જ્યા કીમતી સમય આપ્યું એના બદલ મિત્ર, ખૂબ ખૂબ આભાર.